હલો. કેમ છે? શું કરે છે?
અરે કઈ મી યાર આ બધું સામાન લેવા ગયેલી હતી બહાર.
અચ્છા. શોપિંગ
હા, યાર કેમ, કેમ અમારા ત્યાં કાલે તહેવાર છે ને તો પછી એનું જ બધું સમાન લેવા ગયેલી હતી.
હા હા. તહેવારમાં તો શોપિંગ એટલી બધી થાય કે કઈ વાત જ નહી.
તો પછી તહેવારના દિવસે કામ બી કેટલા વધારે છે. આ કરો, તે કરો. આમ કરો તો એમ કરો ભાઈ
પણ એ તો બરાબર પણ મજા એ તો એટલી જ આવે ને.
હા, યાર એ વાત બી તારી સાચી જ છે. કેમકે તહેવારની વાત જ અલગ હોય છે. મેમ બધા સાથે રહેવું પછીના નવા કપડા લેવા તહેવારની ડેકોરેશન કરવી અને તેને એન્જોય કરવો ફ્રેન્ડ લોકો હાથે. એ કોઈ તહેવાર એવો હોય બી છે હ ને કે જેમાં ખુબ જ મજા આવતી હોય.
હા, એજ ને જેમ કે દિવાળી છે, ગણેશ ઉત્સવ છે. બધામાં કેટલી મજા આવે.
હા, એજ ને.
દિવાળીમાં મારા મારા તો ગણપતિ કેમકે એમાં કેવું. આપડ ડેકોરેશન કરવાનું હોય ને પછી. મજા આવે એમ. મસ્ત ગણપતિબાપપા અમારી ઘરે આવ્યા આપડા, પછી એમની, એમના માટે રોજ ખાવાનું બનાવાનું હોય. પછી એમના માટે શરૂઆતમાં ડેકોરેશન કરવાની હોય. પછી જયારે એમનું વિસર્જન થાય ત્યારે કેવું કે અ બીજે આવે ઢોલટશા આવે ના
હમ. દરેક જાતના તહેવાર અલગ અલગ પ્રકારના હોય છે હેને. બધું જ તહેવારમાં બધું અલગ અલગ જ હોય છે. મુસ્ મુસ્લિમના તહેવાર, હિન્દુના તહેવાર, ખ્રિશ્ચન લોકો નો તહેવાર બજા લેકિન, તહેવાર તો બધા જ એક જેવા જ હોય છે હે ને. જેનું પણ ધર્મ હોય. હા, તો તહેવાર તો એક જ હોય છે અને એમાં પછી મજા કરવી એ તો અલગ જ વાત આવી જાય છે.
એજ ને બધાના બધા એક સમાનજ હોય ને એટલે બધા ન તહેવારમ.
મેં બી હમણાં કાલે અમારી ત્યાં. તૈયારી કરતા છે કાલે અમારી ત્યાં. તહેવાર છે ઈદ છે કાલે તો. એના માટે મેં જ બધું લેવા ગયેલી હતી અમારા આ તહેવારમાં અમે. ચટનુંું બધું બનાવીએ છે પછી. લોકો ઘરે આવે એ લોકોને ખવડાવીયે છે.
અચ્છા અચ્છા એવું છે તો સારું છે ને.
હા અને અમે બધા એક સાથે મળીને તહેવાર એન્જોય કરીએ અમારા ચાડી વાળાઓ. ને બોહ બધા આવે છે લોકો. એ લોકો પણ અમારી સાથે આવીને અમારા તહેવારમાં. મદદ કરે છે અનેને પછી. અમને બધું તહેવારના વારામાં શુભકામના.
બ. હા એજ ને પછી આપણને એ તહેવારના વારાામાં જાણવા પણ મળે ને એમ. આ કેમ મને. બનાવવામાં આવે શું કારણ છે શું છે શું નહીં.
હા એજ ને. તહેવાર એવ પછી. આજકાલ એક નાના પોરાને પણ તહેવારના વારંમાં ખબર છે કે. કયા તહેવાર માં શું કરવામાં આવે છે એટલે આપણને પણ ખબર હો. જોઈએ કે કયો તહેવાર કેવો હોય છે. ને તેમાં શું કરવું જોઈએ કેમ કે તહેવાર તો બધા માટે એકજ હોય છે.
હા એજ નહી પણ આપણને એમનું ઇમ્પોર્ટન્સજ નની ખબર હશે. કે શું હોય શું નહી તો પછી એ તહેવાર ઉજવવામાં એમ વધારે મજા નહી આવે. વધારે મજા ક્યારે આવે.
બઉ બધા લોકો સાથે પણ ઉજાવામાં જ મદ મજા આવે છે. એમ તો મજા નથી આવતી તહેવારમાં હ જેમ તો આપણી ફેમિલી રહી. દોસ્તા લોકો રને એન્જોય કરીએ એજ તો અસરી તહેવારન મજા છે.
હા એજ ને ત્યારેજ મજાભી આવે ને બધા સાથે હોય ત્યારેજ.
એજ ને આજ તો એક તહેવારમાં સારી વસ્તુ લાગે છે. જો આપડે આપડા લોકો હાથે નહીં રહે તો પછી તહેવારની હું જ મજા.
હા એને ત્યારે બધાજે. આપડે દુશ્મન હોય દોસ્ત હોય બધા સાથે આવી જાય તહેવાર વ. એટલે મજા આવે એમ.
હા કહેવાર એવી વસ્તુજ હોય છે.
કકે બુજતી છે એજ તો એના માટે તો આપણે તહેવાર મનાવીએ એમ બધા એક સાથે પણ આવી જઈએ. ના કોઈ એમ ગીલો શીખવો નહી રહી તહેવારના દિવસે. ત બધા એક સમાન હોય.
એશ તો તેથી તું પણ તહેવાર સારી રીતે ઉજવો પોતાના ફેમિલી સાથે. અને તહેવાર મારા ઘરે પણ તું આવજે કાલે મારી સાથે તહેવાર ઉજવવા હે ને.
હા.
હા કેમ કે અમારો આ બોહ મોટો તહેવાર ગણાય છે.
હા તને એ તહેવાર માટે ખુબ ખુબ શુભકામના. હું કાલે આવીશ તારી ઘરેજ. ત તને એમ તો વિશ કર છે જ.
તને પણ મારી તરફથી મારા તહેવાર ન ખૂબ ખુબ શુભકામના. અને આ તહેવારમાં તું મારા ઘરે તારી ફેમિલી સાથે આવજ અને હું તને મારા તવાજના બમાં બતાવીશ સુફો બનાવીએ છીએ ખવડાવી છીએે
હા હા ઠીક છે ચાલ મે આવા હ તારી ઘર હા ચાલ તું બી કરીનેે ચાલ ભાઈ
હા સર ક્યા બોતો આર